હલોો
હા અવાજ આવી રહ્યો છે મારો
હલોો
હાલો
હમ
હા મજા પી રહ્યો છે ને મારો
હા ધીમો તે જ આવે છે પણ ચાલશે
હા તો આપડે આજે થોડીક સમ ઉપર વાત કરીએે
અજે આપણે
સંગીત ઉપર વાત કરીશું
બરાબર છે કરો
હા તો સંગીત એક એવો વિષય છે કે જેના વિશે લાંબી ચર્ચા થઈ શકે છે કે આપણે આના ઉપર કલાક વાત કરીએ ને તું પણ ઓછી છે બરાબર ને
બરાબર છે સંગીત ન તો સ્વરો તાલ લય સુંદર સંયોજન છે અને આપને જે મનને ખુબ જ આનંદ આપે છે
અને એમાંય સંગીતનો ઇતિહાસ પણ ઘરોો જૂનો છે બરાબરને
બરાબર હો
હમ પ્રાચીન સમયથી લોકો જે છે એ વિવિધ વાદીઓ અને સ્વ દ્વારા સંગીત બનાવતા આવ્યા છે
પેલાના સમયમાં જારે ટીવી ને આ આ બધી વસ્તુનું સંશોધન નહોતું ત્યારે રેડિયા પર પણ આપણેે પેલાના પુરાના જે સંગીતકાર છે ગાયક કલાકારો છે તેનું આપણેે લોકસંગીત નું સાંભળતા આવ્યા છીએ
હા તમારી વાત ગુજરાત પણ વિસ્તારની સંસ્કૃતિ પરંપરા અને જીવન શૈલીને દર્શાવે છે જે સંગીત છે એના ઘણા બધા પ્રકાર કારો હોઈ શકે છે જેમ કે છે શાસ્ત્રીય સંગીત હોય લોકસંગીત હોય સફી હોય ભજન હોય ફિલ્મી સંગીત હોય રોક હોય ઘણા બધા બીજા હવા તો કેટલા બધા પ્રકાર જે છે એ સંગીતના પડે છે
હા એમાં એવું છે લોકસંગીત ની કેવી ખાસિયત છે
એમાં જે લોકસંગીત છે એ કોઈ પણણ વિસ્તારમાં સંસ્કૃતિ પરંપરા અને જીવનશૈલીને દર્શાવે છે કે જે લોકસંગીત છે કે ત્યાં એની સંસ્કૃતિ કેવી છે એ બતાવતું હોય છે જીવનશૈલી બતાવતું હોય છે તો આવી રીતે બતાવતું હોય છે અને જેમ લોકસંગીત ની તમે વાત કરી એમાં શાસ્ત્રીય સંગીતને ખાસ કેમ માનવામાં આવે છે તમને ખબર છે
હા ખાસ માનવામાં આવે છે કારણ કે લોકસંગીતમાં એવું છે કે
શાસ્ત્રીય સંગીતનો પોઈ છું મેં તમને
અવાજ ઓછો આવે છે ને એટલે એવું થાય છે
હા સા લોકસંગીતની તો ખબર છે શાસ્ત્રીય સંગીતમાં એવું હોય છે કે રાગ અને તાલની ગહન સમજ હોય છે એના કારણે એમાં લાંબી પરંપરા પરંપરાનો ભાગ હોય છે અને એમાં સંગીતમાં વાદીઓનું કેટલું મહત્ત્વ હોય છે જે વીણા જે છે પછી ઘણા બધા પ્રકારના વાદીઓ હોય ને
ઘણા બધા પ્રકારના વાદ્યો હોય એમાં એવું છે વાદ્યો ના નામ પણ ઘણા છે જેવા કે તબલા છે હાર્મોનિયમ છે વાંસળી છે સિતાર છે ઢોલ ચાર પિયાનોો ભાયોલન હું તમે સાંભળી રહ્યા છો ને
હા હા તમે ઘણા બધા પ્રકારના વાદીઓના નામ આપ્યા તો એમાં વાંસળી વિશે તમે થોડુંક સમજાવશો મને
વાસળી તો કૃષ્ણને બહુ જ પ્રિય હતી અને એનો અવાજ છે મધુર અને શાંતિદાયક માનવામાં આવ્યો છે
હા તમારી વાત એકદમ સાચી છે અને સંગીત અને તહેવારો વચ્ચે શું મહત્ત્વ છે
હા લગભગ દરેક તહેવારમાં જેવ છે કે હોળી ધૂળેટી હોય ત્યારે પતંગ ચગાવતા ચગાવતા ત્યારે પણ સંગીત એટલું સરસ થી વાદ્ય બધા ચાલુ હોય અને આપણે કેવા મજામાં આપણે પતંગ ઉડાડવાનું કાર્ય કરી રહ્યા હોય હા એટલે વાતાવરણને પણ એવું સરસ જીવંત બનાવી દે છે
હા, તમારી વાત એકદમ સાચી છે સંગીતથી ઉત્સાહ અને આનંદ બંનેમાં વધારો થતો હોય છે
બરોબર છે સંગીત આપણને શિક્ષણ સંસ્કૃતિ માનસિક શાંતિ માટે પણ ખૂબ જ ઉપયોગી છે
હા એ વાત પણ સાચી છે તો એમાં એક મિનિટ કરીરી બેસણા દેવાને હ મ હત
ઘણા લોકો કામ કરતા જો જે ખેત જાત હોય તો સંગીત સાંભળતા હોય કા એની સાથે સુરમાં સુૂર ગાત તાા હોય
એ વાત પણ તમારી સાચી છે કારણ કે સંગીત જે છે એ એકાગ્રતા વધારવામાં મદદ કરે
દરેક દેશમાં સંગીતનું અલગ અલગ પરંપરાઓ હોય છે
વૈદાસનિકોતાની સંગીત પરંપરા અને સિલ્ંધી અ અલક હોય છે
પેલા લોકો સંગીત ને કેવી રીતે સાંભળતા હતા
એવા બધા સાધનોથી સાંભળતા હતા બરાબર ને સીડી
હા સીડી હા વિડીયો સીડી હતા હા ત્યારે આપડે આ થિયેટર છે સિનેમા ઘર છે એવું ત્યારે હતું જ નહી ત્યારે આપડે સીડી ચડાવી અને કેસટોમાં જોતા હતા અને રેડિયામાં બધા પ્રોગ્રામ સાંભળતા હતા
હા અને એમાં પણ જે અત્યારે લોકો કેવું કરે છે કે મોબાઈલમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વધી ગયું છે સંગીત સાંભળવાનું
અને જૂનું સંગીત છે અને નવું સંગીતની સરખામણી કેવી રીતે કરી શકીએ આપડણે
એમાં છે ને બંનેની પોતપોતાની વિશેષતાઓ છે જૂના ગીતોની સાદગી અને નવા ગીતોની ટેકનોલોજી ઉપયોગ વધારે છે અને વધારે આપણને એમનું જોવા મળે છે અને સંગીત અને ફિલ્મો વચ્ચે પણ ઘણું બધો સારું પ્રશોબંધ છે જેમાં ફિલ્મોમાં સંગીત લાગણીઓને વ્યક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે બરાબર ને
બરાબર છે અમુક પિક્ચર એવા હોય છે તેમાં સરસ સરસ કરુણ ગીતો હોય છે હાંસી મજાક ના ગીતો તો બરાબર આપણને ગમે જ છે પણ કરુણ ગીતો એવા હોય છે ત્યારે તો આપણને આમ રસપ્રદ બની જાય છે
એમાં પણ જો સંગીતની ધૂલ જ્યારે લોકો રાતે ભોજન કરતા હોય છે કોઈ પણ એમાં જે સંગીતની ધૂન લાગી હોય છે એ નો આનંદ તો પણ આહલાદક હોય છે.
અહિયાં આપણેે ગામડયા ગામમાં તો એવું હોય કે જયારે કોઈ વ્યક્તિ, એનું અવસાન થાય ત્યારે એના પછી બારમી વિધિ કરે ત્યારે પણ ભજન જેવા કાર્યક્રમો ગોઠવે છે, ત્યારે પણ સંગીત એવા સરસ કરુણ કરુણ ગીતો ગવાતા હોય છે એટલે એવી પણ પરંપરા છે.
શું તમારા મતે જે છે કે શાળામાં સંગીતનું કંઈ મહત્ત્વ આપવું જોઈએ કે નહીં બાળકોને શીખવાડવું જોઈએ કે નહીં?
બાળકોને એ શીખવું જોઈએ, કે આપણે આપણા અવસાન પછી અને આ બધું, આગળથી જ જે ગીતમાં જેમ આપી જાય છે, કે આ બધું આપણેે કરતું જ જવાનું છે. જે દાન ધર્મ કરવાના હોય અને આપણું જીવન કેટલું છે કેટલું નહી એ બધું એમાંથી જ શીખવે છે.
તમારી વાત એકદમ સાચી છે, તો સંગીતનું ભવિષ્ય જે છે ભવિષ્યમાં તમને સંગીતનું શું લાગે છે કે વધશે શું થશે એમ? જે પ્રમાણે અત્યારે હા જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વધ આવતી જાય છે ઓનલાઈનનો જમાનો આવતો જાય છે તો તમને શું લાગે છે કે આ ભજને એ બધાનું પ્રમાણ ઘટી જશે કે નહીં?
ના ના ઘટે કારણ કે તે સર્જનાત્મક છે, આત્મવિશ્વાસ વધારવામાં એ પણ મદદ કરે છે.
એ વાત પણ સાચી છે, તો ટેકનોલોજી સાથે નવા પ્રયોગો થશે પણ પરંપરાગત સંગીતનું મહત્ત્વ તો છે એ જણવાય જ કે સર તમે એવું કહેવા માગો છો ને?
બરાબર છે.
હા તો એમ
તમે પણ મારા મનની વાત છીનવી લીધી.
હા એ જ વાત છે, અને સંગીત જે છે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા લોકોને સંગીત તો પ્રિય જ હોય છે, અને એમાં પણ જે જો કોલેજમાં ના નાના બાળકો હોય તો એને પોયમ, એ કવિતા તા સ્વરૂપે એને સંગીત થોડું થોડું શીખવાડવામાં આવતું હોય છે, પછી કોલેસ સ્કૂલની શરૂઆત જે છે છે પ્રાર્થનાથી કરવામાં આવે છે તો તેમાં પણ સંગીતનો સમાવેશ થઈ જતો હોય છે, એટલે ઘણી બધી જગ્યાએ જે છે સંગીત તો ખૂબ જ ઉપયોગી છે અને પછી એનું મહત્ત્વ પણ એટલું જ સારું છે એમ.
સંગીત તો એવું છે કે એક વાર તો પેલા સવારમાં આપણે ઉઠીય ત્યારે કાના ને જગાડવામાં જ ટંકોરી લઈ ને પેલા જાગને જા દવા, એવા સરસ સુર સાથે સવારને આપણે, સંગીતની ચાલુ કરીએ છીએ સવાર માંથી જ.
હા તમારી વાત એકદમ સાચી છે, અને સંગીત જે છે એ માણસ અને ભગવાન પ્રત્યેનો ભાવ પણ વધારે છે.
આ આ આમાંથી બાળકોને પણ જાણવા મળે કે ભક્તિ પ્રત્યે રસ લાગે, અને એને પણ એમ થાય કે આપણે પણ આ પ્રકારનું ગીત ગાવું જોઈએ અને ભક્તિ કરવી જોઈએ, એવા સરસ શબ્દો એની અંદર આવતા જાય, સુર
ખૂબ સરસ તો આજે સંગીત વિશે ઘણી નવી વાતો જાણવા મળી, અને મને પણ આનંદ આવ્યો સંગીત ખરેખર જીવનને વધુ સુંદર બનાવે છે, તો ચાલો ફરી કોઈ નવા વિષય ઉપર ચર્ચા કરીશું આભાર.
જરૂરી છે નવા વિષય ઉપર.